હલો.
હાલો. મ ક ન મ ર આ ખબ એકદમ ટચ કેટલું પાણી છે અંબિકામાં
પણ અંબિકાના તો પુલ તો એકદમ નીચો જ પછ ટચ જ થાય કે
હું નીચો હું શયારી તું આવીને જોજે ને નીચો વાળ
તો નીચે જ ને જોઈલો ની હું મેં?
તું તે કઈ આવી ગયો આ બાજુ જોઈ રો તું એ?
જોઈલો ની તો હું પ્રવાસ ગેલી તે દાડે જોઈલો.
હુર બેચી કલ પોહંચી હ તું.
ઈ ઈ બાજથી તો ત્યારે ત્યારે સુરત લેઈ ગેલા તે.
હા.
ત્યારે એ રસ્તેથી જ તો લેઈ ગેલા અમલસાડથીને ત હા આવલા ત્યાર બી ને ગેલા ત્યાં બી.
હમ્મ, બરાબર.
પહી
પણ ઊંચું શે તે બો ઊચું નથી નીચું જ શે.
નીચું જ મન તો નીચું જ લાગલું અમાર પુલ કરતાં તો નીચો.
છઠ્ઠામા છે એન કરતાં તમાર
હજુ બાજુમાં બને કે ની તેટો તમાર તો હે?
હા એમ તે જોજે ન તે તમારો અત્યારે એ પૂલ બયનો અમાર તો આ હો વરહ જૂનો. ઓલ્ડ.
આ હા હવે બધું અમારો હો વરહ જૂનો પુલ તો નીચે શે ડબાઈન પાણીમાં ડૂબી ગેલો.
ડબાઈ ગેલોને તે ડબાઈ ગેલોને અમારો ડબાયો? એક હો પાચ કેટલા
અમારે ડૂબી ગેલું એટલું પાણી તું વિચાર કરની તો જ આટલો આટલું ડૂબી ગયો કે નહીં.
હ
હારા.
જાણે કમથી પુલકૂ પુલકૂ
ઘાયરી મા તે હુલ્લી
જરાક અમથું પૂલકુ ટીમાં
હું જરાક અમથું કેટલું બધું મોટું છે જોજેને તું કોઈ વાર.
જોઈલુ જોઈલુ બહું વાર આવે કયા તા એક બે વાર. હુ હે તું ની આવલી તેટલી વાર જોઈ ગયાં મે તે પૂલ તો. હમ્મ હમ્મ હમ્મ. હમ્મ તો તન નિકળવા ની દેય ઘરથી મેં જોયલો હમ્મ.
આય હાય હાય હાય હાય હાય મન તો પહેલાથી જ એવું જ ને કેય કે ઘરવાળી ની કરવા દેય એમ. હ બોલની.
હ બો હારુ.
એવું જ ઘેરવાળી ની કરવા દે ઘેરમાંથી તો મને કોઈ દાડ એવું કીધું જ ની કે તારી ઘેરવાળી ની કરવાનું એમ.
ઈ તણ માલી ચેકા કરતાં જોઈ એકથી દહ એકથી બાર હુધીના તમે ઘેરની બાર પગ ની મૂકાઈ રીઓ.
ઈ માય તો એનું કેય તો.
તો તો હાચુને તો કેય તો હું હાચી જ તો વાત છે.
હમ્મ ચાલ હાચુ મેં જુઠું તું હાચો બસ.
હા તું જુઠી મેં હાચો ની ની મેં જૂઠો તું હાચી.
મચ્છર બી બો કડયો તો ચાર પોણી બાકી ધોવાડી.
આય હાય હાય તી કણ બેઠી પેલું બાલ્કનીમાં બેઠલી કાય મચ્છર કડયા
ભુલાએ બેહેલી.
પેલું લીબાનને પેલું હું કેય અ લીમડાના પાડો લાવીને ધુમાડો કર જોની.
ત્યારે શ્વાસ ની લેવાય.
હમ્મ, બધું શ્વાસ ની લેવાઈ. તુ થાય.
તો અમેતો મચ્છર મારવાનું લાવલા રેકેટ.
રેકેટ કે પેલો એને હુ કે મોર્ટીન.
મોર્ટીન ભી હલગાવીએ રેકેટ થી બી મારીએ હા
હા વચ્ચે તો માખી હો બો માયરી તેનથી. પેલા ફારમ ખાલી થી જાય કેની એટલે માખી બધી અબાજ આવે કે નહી. એ બો માંખી જરાક ખા વાનું ખોલું એટલે માખી જ એલે ટાક ટાક એટલી માયરી
પાપી પાપી
મને પાપી કઈ કે જે કેય આપણને કઈ ફરક નહી પડે.
હમ ખરું.
શું કરવાના. તો માથા જ એટલા જે હુ ઘરે પગમાં બંને પગમાં લેયા કરતાશે મચ્છર.
માટી જામ ને ભાજી રૂટી જામ. એક પાહુ બીજી એક પાડી થી ધોવાનું એમ કે. હા એ બહુ મચ્છર કરડે બોલ. હલો હલો હલો
હલો હભળાય કે ની.
હભરાઈ તારો અવાજ ક અ અવે હંભરાઈ. તારા અવાજ બંધ થઇ જાયા કરતો હતો નેટવર્ક પ્રોબ્લેમ એમ કેની
હમ
અ સલા ચોમાહામાં વાઈફાઈ વાળા ના બહુ નેટવર્ક વાળા પ્રોબ્લેમ હે ને?
માર તો હાજુ પકડાય મારું આપેલું લાઈટ લાઈટ જાયા કતી તી એટલે બાકી મા હાજુ ચાલ્યા કરે.
તેતો
એકદમ ઘોડે કે માફિક ચાલતા હે મેરા વાાઈફાઈ તો.
હમ વધારે.
તો અઢીહો રૂપિયા અને બોહો રૂપિયામાં આખું મહિનું ચલાવે તો એવજ પકડે.
એહુ કે.
હે ને અઢીસો રૂપિયામાં આખું મહીનો વાપરવા ન તો પહી એવું જ ચાલે પહી. અઢી હજારમાં આખું વરહ વાપરવા તો એવું જ આવ પકડે.
હા હા બો હારુ બો હારુ.
અઢી હજાર મા આખું અઢી હજાર ને આઠ હજારમાં ફરક પડે કે ન
હમ ખરું પાંચ હજાર નું આખું વરા ના પાંચ હજાર.
આખા વર્ષ ના પાંચ પણ બેજણ થીને લ
હ અહીં આઠ હજાર તો ફરક પડે કેની હા ઠીક તા કેવ એક જ ના આઠ ક ફળ હા એમ
એટલે મહિને મહિને રિચાર્જ કરાવે?
મહિને મહિને રિચાર્જ કરાવે એક મહિના ના કેટલા? એક મહિનાના કેટલા ભરવાના? એક મહિના ના સાતસો
સાતસો સાતસો
એ વરી કેવું વાઇફાઇ?
એમ પણ બેજણ થઈ ને સાતસો હે ને કે અલગ અલગ
તો એકમાં જ હોય એક ચાલ્યાગળે આજુબાજુમાં જ ઘેર કે અમારા મારા હા.
એટલે એક મહિને હાઠસો રૂપિયાને શું કરાવે એક મહિને પેલા લોકો કરાવે એમ હરે ચાર જણ થીન કરાવે એટલે ચાર મહિનામાં એક વાર પૈસા કરવા ના આવે હા ને
એમ.
હા બરાબર બરાબર છે બરાબર છે સાતસોક અઠ્ઠાવીસ એટલે ચાર મહિના ના અઠ્ઠાવીસો રૂપિયા
એ માણસ હા એમ ગણ કે હોશિયારી બાર મહિના એક મહિના સાતસો રૂપિયા એમ ગણવાના હોય મટલી હમ્મ બાર સીતા ચોર્યાસી
ચોર્યાસી ચાર હાથસો એક વરસના
અમારા
ચાર આઠસો હે ચાર આઠસો થાય કે તારી મારી
તું કેટલા હઈ
હે ચાર આઠસો થાય આઠ ચારસો થાય
આ હા છસો બરોબર
ગણિત વીક હે અપુન કા
ટેટની એક્ઝામ પાસ કર એમ ટુ ટેન તક પાસ કરેલી આવે
કેળા જેવા આવે ને એક રોક કમ ભોડવાની આવે કોઈનામાં પ્લસ માઇનસ કરવાના એવું આવે રીઝનિંગ વાળું
હા.
કદાચ એક દિવસે લઈને બેહેલી મે હા કે ફોનમાં જોઈ જોઈ ને તો અમુક માટે ઊંડું જ આવે કોયનામાં ભગ્યા હોય કોઈનામાં ગુણિયા હોય તો તે કેવી રીતે કરવા તો હું ખબર પડવાની
હા એવું જ તો એવું છે આ બધું ચેક કરો ને એમ કે આ સરવાળો કરીને આવે બાદ બાકી ગુણાકાર ભાગાકાર ગુણાકાર એક ઉમેરતા આવે એક બાદ કરતા આવે પાંચ ગુટ આવે પાંચ ભાગતા આવે એવું બધું જોવાનું હોય
એ મને એ એ સીખાવ જે જરાક હા બસ એ રિઝનિંગ માં જરાક મને શીખાવજે એમાં એક દિવસે કરી જોયું એક હજાર થી ટું તું હે તેર મે ત્રનચાર તે સોલ્વ કરીયા કોઈ બીજા આવ્યા હતા તે થીયા જ ને મેં ભાગ્ય થી કરી જોયા હતા
એવું થોડું ભાગ્યા થી ની થાય સરવાળો કરી દેજો જોવાનું સરવાળ બાદબાકી હમ્મ એ તોમને ભાષા વાળા રિઝનીગમાં માથાકુટ પડે જય્યારે અમારે વા મેથસ વાળા ને નહી પડે રિઝનીગમાં માથાકુટ
હા તેજ ને અમને માથાકુદ પડી જ જા હે મેં તે દાળ ટ્રાય કરી જોયેલું પણ અમારે ની થેલું જ નહી. મતલબ પછ મે મૂકી દીધલું મે ચલો અમે દ દહી ની થાની મૂકી દયા ની કેને બેદા નું મૂકી દેટું શું મૂકી દીધલ હજુ ચપલું નથી પકડ્યું
મને ઘંટાર આવે પછી
હ પંતાળીસ જાય તમારો.
હાા એ બહ મચ્છર કદા બહ મચ્છર તોડા
એક વાર ઢોવાઈ ગઈ છે બીજી વાર ઢોઈ નાખું
હજુ તો રોટલા બનાવવાના છે.
હ તમે બનાય જ છો રઢોકડાને હાથ પૈ ગી ગયાવાળ
કહીહું
ત પણ હાક જ બના હાક રટલા બનાય હાક રોટલા બનાય કેમ કે હાથ વાગી ગયા હોય
તમ થ હાથવા ગીગર
પનીટ કોન્ટો
બસ વળ ભા પ ભૂખ લાગલે કે બધાને બધાને ભૂખ લાગલે કે.
ત્યારે મેં હમણાં ગેસ પર કરલા તો વાત કરતી જ અમને રોટલા બનાવી લીધા
ઓ દુશ
એ હચ જ ઓમણે રોટ એટલા તમે કલાકે આ ગેસ્ટ
આજે મારા ચૂલા પર રોટલા નથી ઓકે.
બરાબર.
અચ્છા બે પાણી એ ભાજીી જોઈ ખાયી
ગમ
અને એને મમ્મી કાપી લખ મેં રોટલા બનાવી. રોટલા બનાવું કે થોડીક રોટલી કરું કેટું કરું કઈ સમજ નથી કેમ કે બે દિવસ થી બે બસ થી વરહાદ બહ પડે ને ક્યાક ડરાવાના નથી જવા ડુંમલોટ ઓછ જ છે.
બરાબર થોડીક રોટલી ને થોડા રોટલા બનાવવા બીજુ
એવ નહ અમે હારું રોલીનાવી કા્યું ને મમ્ીનેાર રોટલા બનાવ તો બે રોટલી જ બના રહી ને બીજા બા ખ
હ મમ્મી ને ઘઉં ની ભાવે ઘઉં ની ખાડે પેટમાં દુખે એટલે મમ્મી કચ્છી ભી લગન માંને જાણી કેથી ખાઈને જાય. લગ્ન માં ખાય પણ જે રીતે જ ખાય કેમ કે દાળભાત બી સુગર એટલે દાળભત નની ખાવાય પૂરી ખાય એક બે થાય મ કે એમ
મમ્મીને
મ્મીને શુગર કે મ્મીને શુગર મમ્મીને સુુગર કેવું બરાબર
પપ્પા ના સુગર પ્રેશર બંને તો કઈ જ નીખાય ચોખા ન વસ્તુ કઈ જ નહી હા ચોખા ન વસ્તુ કઈ બને નઈ
બરાબર સરસ સરસ
એટલે જ જુવાર ના રોટલા ખાઈ ને જુવાર અલ
હમ
એખલી જુવાર
હ હ
તે જ ને એકલી જુવાર નથી ખાઈ તે
કે જુવાર ના રોકલા ખાવા એમ
હા જુવારના અમે જુવાર ના પહેલાથી ખા ઘઉં ઘઉં થી સે ને ચરબી વધે એમ કે ઘઉં ખાઈ ત ઘઉંમાં ફેટ બોઉ હોય
તે મસ્ત લાગ્યો મમ્મી બનાયો મસ્ત લાગ્યો હતો ત્યારે